આવ મહેલી કા પેજ આગળ
સાાવર માં ચૂલા માં બેહી ગઈ
હમ કી ચલી જાયને તર
નીચાલલી જાય ડે એટ પટે ગેલા
હ કામ કરટુંવાનું
સરસિ સાબસી આપ
લાન પી થાબા લાન થપ થપ આવ
નો થેન્ક્સ
તો હ
હા
હા
મોદાય
હુંડાાય
અફરાટી અફરાટી બટલી છે આજે
યા
યાદ રાખા
ક્યાં બદલી વખરી વખા
સુબહ સુબહ
કબ કા
વંગાલ
ઓ હો કેવી રીતે
નીચે નું
બોલ બોલ બોલ બોલ કેવી હતી કેવી હતી બોલ બોલ બોલ બોલ હા કે ના મારે હું
હમ
હા કે ના કેતો ભાઈ ટાર ઈ ટાર તોમને હું ફ કે હું રાખે ન રાખે મને હુંખ દ રાખે ન રાખે
હમ હમ કેવા કેવા
કેજે કેજે મેં ભી યાદ મેં ભી યાદ રાખા
હમ રાખજે રાખજે
હમ રાખા હું બનાયુ કુકુર શાક
હા બે રોટલા બનાવી રોટલા
બરાબર
બઉ ખૂટ તું તું એટલે હે
ગોલુ નો ફોન આવેલો ગોલુ નો
ગોલુ ન હવારે ફોન આવેલો કોલેજ જવા પેલા પછી આવીને બી માયરો
હમ
અરે હાંજે મોડું થયું પછી મારે
બરાબર વાત કરતું છે કે ગોલુ ઓરખું ઓરખતો છે એવેયો તને
ઓળખે જ બહુ ખુશ થાય
ઉમ હમ બર
મારો બોલ્યો સે
હમ ક્યારેક ક્યારે
બઉ સિસોટી મારી બતાવે ને તે થી એ બી મોડ છે સીસોટી મારવા કરે પણ બચ્ચા એ છે વાગે ની
એમ
હ આ ફોન માં હું ઠી જાયા કરે બધું દબાયા કરે બટન
એ ડૂ કઉ નાવા જતો તો મારી તી તે
એ ની મલે ગરીબ માણસ
હમ કાલેજ તો કીધું કેટલા પૈહા જોઇએ
હમ એટલી નથી ગરીબ
ખબર તે તો અહે ને કોણ ગરીબ કોણ ભિખારી
તું અહ
આપો ને
ખોટી વાત છે હૈ
બાપની
બાપરી સે ધેરમાં અહે ઘેર માં હ તેવી ખાટલા વસ અતા આપ રે ડો દિવસ ફોનમાં લાગેલો
ઇતો બરાબર એ ગણપતિ બુક કરાયું કે ની કરાયુ
ની કરાઈ હો તો બાકી
એક તો ફરિયાદ કેટ છે
હજ હ વલલ્હડ ગયા બારડોલી ગયા
હા બદડીયોલા
તો મને પરમડાાતે ગી એવા
અ એટલે બધ આગે જઈ રો
તો જોવા ગેલા બારડોલી માં એક ગયમ એ કે પણ આગવો લાગે
હ આ કો જ લાગે
એટ મોગા પકે એન કે ભાવ શની કર એકે
હમ
હ મહારાજ પ હા મોટો લાવેટ
તે તો હર બહુ મોટ લ આાર છે
હા વા તમાજને થોડું હાથ ડાળે ના ડાળે દે જત ડાળે
નાવ નાભાઈ હે તછ ન
બસ બે એક ડ વડર બેહાર વાંધની
કઈ ડેકોરેશન થાય નને મોટ લાગને ખાલી બને મી
હા બસ બુહારું તમે બુહા છો કર તો
ઘના ડેકોરેશન કર ત્યાં ખબ ને
હા હા બહાર જવા દે તમેં કેવું કરે ર આડા ખ તોવાની છે ગણપતિ માં
કે બ લ આવી નુકસાન પડ્ડાા બાંધી ગે ખાલી
હ
મોટ તો લાઈને મૂકશ ને પડડા બાંધ મૂકે ખાલી એમ
બસરી
બસ વા ગ
ગરીબ કેની
હા એટલે તો મોટો લાવે
મંદણ માં પૈસા જોુઈએ કે નહી
મર બુ પૈસા દેખું પૈસા ક દે દઉું
એવ કે કે હ
હ હ હાચી મેરા
કઈ મળે નઈ લોખા છે લોખા
બ પૈસા કઈ દુખાન મળેય બધા આલા આ ખાનદાન પાલ આલી ખાનદાન પાલખ બધી ત પી કઠઢલું ખવાના
ખાઈ ને તો જોજો ને હમને ગણપતિ માં જમણ વખતે કઈ ભૈયા કરઢે કે
એલે તમે શ ખરા હો જમન નહુંટેમ ચલા
તે તા મે દસેજ
પચ છે
હ હ મામાં દાતક ઠ તો જાય જામ બ
તો તમે છે ત કોઈ ટેન્શન નહી લઈ
પોરે તો બધું જમણ ન જ આપલી
હા વિજય ભાઈ છે પોય ટટેનશન લેવાની
પાંચ સાાખ ને લપસી ને ખમણ આટલું આટલું આપણું
હમ કોઈ
હા
વિજય થાઈ પેલા નામ શ
કિરણ ભાઈ
કિીને કિરા થાય છે હું જોવાનું
હમ ખરું હ
નાચ હાર આખ ડારી ભરે પડલા આખ ડારી
હવાર લાગો લયો આ મેં આવી ત્યાં ચીખલી માં આવી એટલે જ્યાં કોસો થઠઈક ગયો એટલે મેં વરી રેન્કોટ કર લક પેન્ટ પહેલા જટ ખાલી ટોપ લખો પછી હાઈવે પર ઢોસા લીધા પછી પાસે આવતી હોઠ કાવરી પ આવી એટલે બેજજ સરા સરા પૈડા્યા બે સાદત પલા ન હું રેન્કટ પુરા નીકનીભેર કોઈ અમારા ગામમાં આવી પરભેઠી વહેટી એટલે વરસાદ ચાલુ આખી
ભીનાઈ છે ના તોાલ એટ સારું તો એમ જ ને તું તો એમ કે ભી કેા કે મને ભીન ને
ઓકેદા
પ કરા પતા કરા પ ક્યાં કર્યું કે પરવારે ભીને દ કોઈ હ કોઈચ
હા
મિની પોઈચા
હા હા
યાદ આયા યાદ આયા તનેું
હા આ પૈચ ભાઈ રેડીસત ન પટઉટ પટવટ રેડીસત
હલ વિનાયકી જગ્યા ભી નાય કે એ જ ગલાો મેં મેં કીધું તોહીથી આવતોશે જો કને એને આવતાશે બધા હમ હમ
મને મને બી હું ખબર કે આજને
એું આવગ
ાણી જોઈને થોડી બોલી જતો મેં
ગાડી જો બેંક ન હું બેંક પ
હમ બહ થઠામ લાગલો ખબર ને
વઈ ર એનકડની પેરો લ તો વરાે ખેલા ટ નનીલા હોય હા નનીલા ર
ખરું એ વર હાજ મારોજ ભાઈ ગઈ ન એટલે
હમ બરાટાટલે સુમરજે બરાટા
હા એ બધામારા રી રે સનવારા
હમ
કંટારો આવતો છે આજે તો લખવાનું ભી મગજ
હવે તમારો કંટાળો શબ્દ કાડી નાખવાના તમારું ભવિષ્ય ટીચર કેવાય
હમ ખરું ભવિષ્યના ટીચર ની પર્સનલ લાઈફ ની હોય કે
પર્સનલ લાઈફ એવું કઈ હ
ઓ એ તો હું બધાની બધું હોય
એ ભૂલી જવાનું વસ્ત લ
એવું થોડું એવું થોડું જો કે સ્કૂલ માં જાય એટલે તેની પોતાની પર્સનલ લાઈફ નની હોય એમ
જ હોલ
અત્યારે વચ્ચે રીલ્સ માં આવેલું હતું કોઈ કોઈ વાલી એ તે ટીચરને ફોન કરલો કે મારું પોયરું સ્કૂલમાં શું કરે કેવું લખે ને કેવી રીત ના રહે એમ કાર પેલી એ કીધું કે અમારી પર્સનલ લાઈફ ની હો કે
હમ
ને વાલી મિટિંગ તો બીજેજ દિવસે ઉઠી
હા
તો તેીમાં તેને નહી જાણવાની રાતના ફોન કરે
હમ હમ
એવું રીલ્સ માં આવેલું હત દિવસે પ પેલી બહુ બોલતી હતી કે અમારી પર્સનલ લાઈફ નું કે
હમ એક વસ્તુ સ્કૂલ ના ટાઈમમાં સ્કૂલ ન થ પછી સ્કૂલ નું બધું કાર્ય બંધ મે ય કરતા પાંચ ત શટ કર પછ મેડમ પ્રિન્સિપાલ ફોન તો તેમના ફોન લવં શકતો એ જ ફોન લઉ તો એટલે કામ પડી ગયેલું એ કરતા
ત અમણે અમને પ્રા ના મહમારી વાળી એમ બોલવાની એટલે છ થી આઠ વાળા ની એમ તો આજે આઠ વાળા બોલી ગયા કાલે આઠ બો વાળા ને મે એમને એમ કીધું કે પ્રાર્થના ને ભજન ને લોકો જ ખાય બ વિચાર નેવ આપડે લખ ખ્યા આપવાનું એ લોકોને
હા
તો સુવિચાર ને જાણવા જેવું એમ એક પુરીને લખે સુવિચાર ને જાણવા જે પુરી કીું કેમ એમખ ખ્યા પીધા જોઈ એમ એટલે બોવાડાને તો લખે પુટ પ હી નીચે ઉઠાઈ પાચ કેે છુટી ને ઉઠાઈ ર ને નીચે ઉપર થીી
હ
તો તેથી ઓરે ટીચર એ કે કેવી રીતને બોલવાનું મેં કે તમે જે રીતે બોલે તેવી રીતને જોઈને જ બોલવાનું મેં ક થયુ ટીચર તમારે નંબર આપો નને એટલે મેં સાંજે ફોન કરાય
ગે એટલે મે સ્કૂલ પર આવી જ રમ એટલે મેં કીધું ઉપર મેં કીધું ફ્લોટી રૂમ માં આવશે ને કેધું રમ જઈ દેવા કીધ
એ એક જણા નંબર આપે એટલે બીજાને જોઈએ
હા એ તો પછી આખો ફલાય દે હોય
હા તો હ લીના લિના ઓબ્ઝર્વેેશન મામાંગે લાગે નની ત એ કે ટીચર એ કેટ મારી એ કે સિગ્નેચર આપજોએ એ કે તમારે ઓટોગ્રાફ આપજોએ એ કે બેટણ પોરી આટ લાંબા કરે બેટ્રણ પોરી નટ લેનેવલી
હમ
મેં ક તું જાણીને મે કે હું અમને એક બેન આપે તો મેં બધા આવી લાગે ભ કોઈ ના આય ભીજની
ઓહ ભાઈ
એ સલબ્રિટી જેવુ ફિલ હો કે
એવું સલબ્રિટી ખા મગજ ખાય માથા પર બે હ એકલા. ને કોઈ બી ને ઓબ્ઝર્વેશન માં જાણી એટલે લાગી જ જાય.
હમમ.
પછ છેલ્લાે મેં ચશ્મા ની ભેરી ગેલી ને એમાં જ તે પેલું આપવા ગેલી કાગળડીઓ આપવા ગેલી શું વિચારવાળો.
હ
તો આઠ અ વાળા બી ક્લાસે બારે ઉભરેલા ને બો વાળા બી ઉભરેલા બ માં એટલે સાતમા વાળા અને છઠ્ઠા વાળા ને બધા બ ટીચર કે તમે ફેર હોય કે ચશ્મા વગર ત અમે હારા દેખાય એમ કે
હ
એમ કે પછી બ વાર ટીચર મસ્ત દેખાઈ કે પછી એકે એ ત ચાર તમે કપડા ક્યાંથી લાવે એ કે બ મસ્ત પેર
એ વા કરે તકવાની રઈ અહી કે ટીચર આવે તમે અમારામાં લેક્ચર લેવા આવજો એને બધા બેહી જાય.
હમ